હા ખબર થ ગ યાર આવું ફિલ્મ બી થયલું યાર જ વા વિ
હમ એલે મને ફણ માર્યા કર મેં તો બરફ કામ હજી તો એના હાડ ન વા કે એલા ન ફાન આઈ ગયા એટલે મેથી જ આવું લાગે મે પાન કરડ કેમ કરીને મગર ક મગેરા જે થી હળના વગેરેજે
હમ બ મર હોથી
ની ખબર બઉુઊંઊ ગ એટલે હોઈ રલી એટી પાસે
હ હ અ ઉઠી પી કે્ઞની પણગેલો એગ મ બી આઠ વાગી ગ ગયા સાારી પાછ હમને એવું ગયા પાછી આડી પડીી ગઈ એટલે કોઈ આઠ વાગી ગયા
હમ બરાબર છે ભાઈ
હવ છે
પઠવાનું બ
કો દૂધ તો ફોન નજકેયાર મે ક્યા ફોન કરયા
મે કરોમિતથી દ ત આવ બનકી કે ના મેબીંગ કેને કરી લબ હિમાં ગજર
એ તમે રોજ રોજ કેટલા વાર કરે હવા ના બે વાર કરે કઈ તમે લોકો
કોને મને હવા રોજજ્યારે મે કઈ ર એટ પીંગ પયચું વડમેે ના એ તો એ ન જ આવ્યો એ તો ગમે તેાર ફાં થાયને એ એટલે
હા થાય થાય હમ
તો પીંકીને પૂછછું મે ફ્રીજ છે કેમ કરીને કરું કેમ કરીને મે તને કરવાની મને કેું કોઈ કામ કરતીતા હ એમને પ બિકીન કરી જ વિચ ર પા કે હાજ કરો એ કે મે કો ચાલ દવાાઈ
હમ હ મેં કોમ્પ્યુટર ક્લાસ જવાનું છે જે પ્રેક્ટિસ કરી એમને બે પાંચ અિયાંમાં ભાઈ નોાર છે ને એક ઓળખ તો છે
તા ત આપડા તો તાને આપડી કલા તાંધો
હા એટલે મ ત આની જાને અ ટી સ્પેર કરીને છે કુમાનસિંહને ઉપપર સકન્ડ ફ્લોર પર હટ અ હાાર કર હ ત તે પ્રેક્ટસ કરી્યા હું યાર પછયા હતા એ લોકો તો બહુ જગ ત્રણ હજાર હાર રૂપિયા કરવાને એંગે એ કે તારે વીસસ ના મારાટા મેં પોલું કરવા દી એંગે જો એ વેકે બેચણી મળરેે એટલે આે પૈસા લઠાશે જંગે
એક હજાર રૂપિયાઢારેલા હાલ
હમ વેકેશન ને હોયને તો હજાર રૂપિયા ઓછા
બરાબર ત્યારે ત્યાં જાત કરવાનું હત કે પ તને થોડી ખબર હતી હતી
હમ અને પાછી મેં પંદર વીસ દિવસ માં પટી દવા પંદર વીસ ટ્યુ પટી જાયવું કે ત્રણ ત્રણ કલાક વ જજ એ થઈ જાય એે
તટો સોલા કંટાળી જાય ત્યારે
હે કંટાળી જાય એવું લાગે મને પણે એવું લાગે પછી બે ક લક જાય હવે
તો કેમ એટલે જલ્દી પટા કે એ લ કે ભાઈ આપ કપડે પટાનું તારે પટ હમ
પેલું નું કઈ નક્કી નહી મળે કદાચ આવી હો આવી જાય તો ઇન્ટરવ્યુ એમ કરીને પણ હવે આવે ્યારે ખબર ન કેટનું ટપ્યાલી છે
હમ જાત કરજટો લાગી જો જાય તો ઘરે બહેની નથી
હો પ લાગી જાય તો સાા ઘંટા લાગે છે જને એક કર ક આ દ દ આવે હળગ એક્સપીરયન્સ થ આવીટરો
એજ કંટાળારે કેમ બોટલા પડે નાકરીમાં બેન ક પણ પણ હ મૈકું મારા ભણી લાવને વાટલું
મને ત ચ્છા ઈ્છા મને બ ભણવાનું એવું કઈ નહીં મોટા મોને હવે આમ બે બાજુ થઈ ગઈ છે બાધુ કામ ભણું કા પૈસા કમાવું હ હરે
એ પહીસા મ પૈસા તો બહી કમાના છે એમ એમેજ કેમેજ કે મે પડા મુજે દગ ન મનીકા હ વહી મેંગોર કા મેંગરઠડી જાય
અરે ભણી ને કઈ નઈ એમાં હ જો એ પલા હજીચારતી હતી ને ત જ મ પણ પછી હ પણ ધીરે ધીરે હુંથી ઉઠા લઈ કંવ લગવા લાગ
એજ
એટ કશ્નછોળ હ જે નકન નું ફોર્મ બોલ્યું છે હમ હવે બક બુક ન વાત્વનું છે એંગે હવે જો એક્ઝામ આવ છે એે
પાસે જવું જોઈએ હરે
કેને બા વાજજ બને પુછીને બક બુક લઈ લ હતા રાખમાં કે તું
એજ નાગરજનનેટ કરવા જ પડે બીજું કઈ ન તે મા બી કરી કર પાંચ ટાઈમ કેથે પણ ટમ કે
ચ ટમ પછી આપે જોબ ન સા ચેન્જ નવું નહી થ ગયામાં પડી ગ ન
મમ્મી મને એમ કે પેધું કઈ બનાવે ને તે લાવીએમ કે અહિયાં કોઈ સ હેન્ંગર વાળું પૈ મારે ઓછ જ પૈસા આપે ને કંટાળી જાય
હા હા ઘરે પંજાબરે એને બ તું ઘરે ટિક
ક હા એ બરું પૈસા હંગ કરવાનુંું એ તો મે એન કીધું ને એ એમ કે એ તન નતું કટિંગ ની એમ કે મને ગઈ પહી મને કે હે કે આડું કે થું ક થા નહી માર મમ્મી ક્યાં લાગલી મેતો ના પાયડી તો મનેકી ઈ એ એની કટી ડે મે બે હાપે ભ તના કરના કના મને
જ છે બ લાગે ઓ થકી જ
મમી કાલ ક્યા કરે કા બુર હા ગે મે ઠ નની મે કર દ હા વએન કા અમે
હ હ બરા.
મગર મે ન કરવાની એટલે મે તને ફોન કરે હ.
હા અહીં હલો હલો અ પાંચક મિને રઈને ફોન કરને પાંચ મિન્ટ રયની કરની મે જરીક કામ પટાય દેહે ની વાર લાગે હા હા.
ફોન કડતું મને